હા.
હેલો ભાઈ જય શ્રી કૃષ્ણ કેમ છો?
બસ ભાઈ મજામાં તમે કેમ છો?
બસ બે મજામાં.
ભાઈ તમને ખબર જ છે કે હમણાં તો આપણો તહેવાર આવી રહ્યા છે. તો બસ એ બધા તહેવારો વિશે તમને મેં વાતચીત કરવા માટે અ ફોન કર્યો હતો. કારણ કે આજના જમાનામાં લોકો ફોનમાં એટલા બધા ટલિંગ થઈ ગયા છે. કે બાળકોને આ જે તહેવાર આપડે મનાવીએ છીએ તેના પછી સર શું રીઝન છે મનાવવાનું શું કારણ છે. અને આપણે જે કેવી રીતે તહેવારોને એન્જોય કરીએ છે. આનંદ મારીએે છે તે એ લોકોને ખબર જ નથી જેમ કે તમને ખબર છે કે ગણેશ ચતુર્થી ગણેશ ચતુર્થી તહેવાર માં આપણે કેટલી મજા કરીએ છીએ કેમ કે બાપનો જયારે આમ બેસાડવાના હોય છે તો તેના જ મહિના બે મહિના પહેલા આપણે ગણપતિ બાપા ની મૂર્તિને ડિઝાઇન કરવા આપી દઈએ છીએ અને મહેનત પહેલા આપણે મંડપ પાડીએ છીએ. અને જે તે આપણે ભગવાન માટે જે આપણે આરતી કરીએ છે. મહાઆરતી મહાપ્રસાદ રાખીએ છીએ તો બધું તહેવારમાં તો ખુબ જ મજા આવે છે. અને ઘણા બધા લોકો આવે છે આપણે જે ચંદા ઉઘરાવા જાય છે. આ બધી એ તો આપણે જે મજા કરતા હતા તે આજકાલના બાળકો કરતા જ નથી. તો તમને કઈ ખબર જ હશે ગણેશ ચતુર્થી વિશે તો તમને કઈ આવી કોઈ બીજા તહેવારો વિશે કઈ માહિતી છે.
હા જેમ કે તમે તહેવારોની વાતો કરી છે તો સ્ટાર્ટિંગમાં જ ટ્વેન્ટી છોવીસમી જાન્યુઆરી આવી જાય છે જયારે આપણો દેશને રજીિસ્ટ્રેશન થયું હતું. આપણા જે અ ફાઈટર તે લોકો રજીસ્ટ કરાય હતું અને એ એના પછી જ અ જોવા જઈએ તો આપણા દેશ માટે પંદરમી ઓગસ્ટ જયારે આપણું અ આ દેશ આઝાદ થયો હતો અ જેથી આપણા ઇન્ડિયા પાકિસ્તાનનો અલગ કરવામાં અલગ કરવામાં જેમકે પાર્ટિશન પડ્યા હતા તમને બી ખબર જશે પંદરમી ઓગસ્ટ અ એ એના પછી આવે છે હોળી હોળી એવો તહેવાર છે જ્યાં આ જે માણસો છે તે એકબીજાને અ રંગો લગાવે છે ને એની જ આગલી રાતે હો હોળી દહન કરે છે. હોળીકા હોળીકા હોળીકા દહન કરે છે જેથી આ જે બી ગલત શક્તિઓ છે તે જતી રહી છે. ને હોળીઓ હોળી બનાવાની એકદમ પ્રખ્યાત જગા હોય તો આપણા ઈન્ડિયામાં અ મથુરા અને વૃંદાવન જ્યાં વૃંદાવન મંદિર તમને ખબર જ હશે કૃષ્ણ ભગવાન નું ને મથુરા પણ. ધ હોળી એવા જ અલગ તહેવાર છે જે તમને ખબર જ હશે.
હા ભાઈ સાચી વાત. હોળી મનાવે તો ખુબ જ મજા આવે છે જે આપણે કલર નો ઉપયોગ કરીએ છીએ. તો આપણે તો મને એટલું જ ક કે આપણે જે નેચરલ ગુલાલ છે એનો જ આપો ઉપયોગ કરવો જોઈએ. અને બીજો તહેવાર છે. તો તમને ખબર છે કે આપણા હિન્દુ ધર્મમાં સૌથી ફેમસ અને બધા જ બનાવે, તેવો તહેવાર છે દિવાળી કારણ કે દિવાળી મનાવવાનું પાછળ જે રીઝન છે, તે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કર્યો હતો, અને જયારે અયોધ્યા પાછા આવ્યા હતા. તો તે દિવસને આપણી દિવાળી તરીકે ઉજવવામાં આવે છે કારણ કે ત્યાંના લોકોએ, શું કર્યું હતું કે પોતાના ઘરમાં દીવા સળગાવીને, રામ ભગવાનનું સ્વાગત કર્યું હતું. તો આપડે પણ દિવાળી પર શું કરીએ છીએ કે જે, લાાઈટો લગાવીએ છીએ દવાસ લગાવીએ છીએ, અને જે ઘરના બહાર જે આપણે ઓટલા પર રંગોળીઓ પાડીએ છીએ, અને જે ફટાકડા ફોડીને આપણે જે દિવાળીનો તહેવાર, આનંદ થી ઉજવીએ છીએ અને એના, વાનગીઓ જાત જાતની મીઠાઈઓ છે ઘૂઘરા છે. અને બધું જે કઈ પ્રકારની મીઠાઈઓ છે તે આપણે ખાઈએે છીએ અને આગલા દિવસ આપણે હિન્દુ ધર્મ નું નવું વર્ષ, હોય છે તો તેમાં આપણે મોટા વડીલો ના આશીર્વાદ લઈએ છી છે અને માર્ગદર્શન લીએ છે. તો આવી રીતના આપણે જે આપણું હિન્દુ તહેવાર છે તે આપણે મનાવીયએ છીએ. અને જે આપણા મુસલમાન ભાઈબંધો છે, તો તેલોકોનો તહેવાર છે, કે મોહરમ, તો એ મોહરમ વિશે પણ થોડી ઘણી માહિતી છે તે મે તમને કહું કે મોહરમમાં, પણ આમ એ લોકો શું કરે છે કે, તાજિયાઓ બનાવે છે, અને તે એ લોકો સાત દિવસ કે અઠવાડિયું જેવું રાખે છે. અને ત્યારબાદ જયારે એનું વિસર્જન કરવાનું હોય છે, તો તેના આગલા દિવસે એ લોકો પોતાના મોલ્લામાં ફરાવે છે. અને એ લોકોના બીજા દિવસ, લોકો વિસર્જન કરે છે તો એ લોકો ખુબ ધૂમધામથી આ તહેવાર મનાવે છે. એકચુલી આ તહેવાર એ લોકો માટે દુઃખ નો હોય છે. પણ તે લોકો સુખી સુખી અલ્લાહ નો, જે કઈ દફન કરે છે અને આ તમને ખબર જ હશે કે આ બધા જે તહેવારો છે. તે હમણાંના જમાનામાં તો બધા જ હળી મળળીને બનાવે છે. તમે કોઈ એવા તહેવારો મનાવો છો?
સાચી જો જેમકે તેમને તમે મુસલમાન, અ ભાઈબંધુ ની વાત કરી છે જેમ કે એલોકો માં જે તહેવાર આવે છે. રમઝાન, જે લોકો ત્રીસ કે ઓગણ તસ દિવસનો ઉપવાસ રાખ, કે જે લોકો આખો દિવસ કઈ જ નહી ખતા જેમ, અ કઈ જ નથી ખાતા. પાણી પણ નથી પીતા સવારે ચાર વાગે એક ટાઈમ ખાવાનું ખાય છે. ને સીધું પછી છ કે સાડા છ વાગે જય્યારે એ લોકની, અજાન કે અ નમાઝ પડવા જે છે, ત્યારે ખાય છે. એ એ થઈ જય્યારે આપણો હિન્દુ ભાઈબંધની વાતો કરો છું, અ જયારે હિન્દુ ભવ ની વાત કર છું તો નવરાત્રી ને દુર્ગા પૂજા, દુર્ગા પૂજા તો કોલકાતા વેસ્ટ બેંગોલ સાઈડ વધારે ઉજવવામાં આવે છે. કેમ કે ત્યાંના રહેવાસીઓ બેંગાલીઓ છે જે દુર્ગા પૂજામાં વધારે માને છે. ના નવરાત્રી ની વાત કરવા જાય તો સૌથી અ પ્રખ્યાત નવરાત્રિ મનાવા જાય તો ગુજરાતમાં ગુજરાતનો છું એના માટે તમને માહિતી આપું છું કે અ ગુજરાતમાં નવરાત્રી એટલે થી અ પ્રખ્યાત અને અ જાણીતું તેવાર હોય કેમકે નવરાત્રી ના નવ દિવસ અ માતાજી ની ભક્તિ કરવા મળે ને મે એમ ને બાળકો ને પુરુષો બધા જ ગરબા રમવા જાય છે રાત્રે ને ગરબાનો ક્રેઝ એટલો છે ગુજરાતમાં તેથી કે ગરબા ક્લાસ પન ચાલે છે ત્રણ ચાર મહિના પહેલા જ જેથી ખેડ જે રમે છે અ બાળકો તે સારી રીતે રમી શકે ને અલગ અલગ સ્ટેપ કરી શકે જેમ કે ગરબા તો રમતા જ હોય છે. ને ઢોળિયા બી રમે તેમાં બી અલગ અલગ પ્રકારના ઢોળિયા આવે છે બારના અ પંદર ના ચોવીસ ના તેથી માતાજી ને માતાજી ને સારું પન અ અ ગરબા રમી શકીએ રમ રમે તો નવે નવ દિવસ ને તે પછી આવે છે દશેરા જે તમને ખબરશે દશેરાની તમને માહિતી હોય તો તમે જણાવી શકો
હ ભાઈ દશેરો તો અમને ખબર છે કે રામ ભગવાનની જે રાવણ નો વિનાશ કરી્યો હતો તેના માટે આપણે દશેરો મનાવવામાં આવે છે. અને રાવણનું જે પૂતળું બનાવીને આપને સળગાવવામાં આવે છે અને ત્યારે લોકો ફાફડા જલેબી લાવીને ખાય છે અને ખુબ મજા કરે છે. અને ત્યારે તો બધા જ આમ મીઠાઈની દુકાનમાં ફાફડા જલેબીનો ક્રઝ કઈ અલગ જ હોય છે અને તમને ખબર છે કે આપણે ગણપતિ પહેલા જે તહેવાર આવે છે એ તે જન્માષ્ટમી જન્માષ્ટમી તેવાર આપણે જે કહીયએ તો તેમાં આપણે શ્રી કૃષ્ણજીનો જન્મ થયો હતો તેના કારણે આપણે તેવાર મનાવવામાં આવે છે. અને શ્રી કૃષ્ણ ભગવાન જે રીતે માખન ચોરીને ખાતા હતા. જેમ કે મટકી ફોડીને તો તે રીતે જ આપણે તેવાર મનાવીએ છીએ એના બીજા દિવસે. જે આપણા સોસાયટી ના માહોલ ના ફળિયા ના જે બાળકો હોય ભાઈબંધો હોય એ લોકો સાથે આપણે તહેવાર બનાવીએ છીએ મટકી બાંધીએ છીએ અને ડી જે વગાડી ને એને એ મટકી ફોડીએ છી અને ખૂબ આનંદ કરીએ છીએ. અને તમને ખબર હોય છે કે સંક્રાંત નો તેવાર એ તો આપણે ખુબ ધૂમધામ થી મનાવીએ છીએ. કારણ કે સંક્રાંત માટે તો લોકો મહિનાથી જ અ દોરી પાવા માં લાગી જાય છે અને જાત જાતના પતંગો લાવે છે. ઘણી બધી જગ્યાઓ તો કાઈટ ફેસ્ટિવલ પન થાય છે અને કેટલાક બધા કોમ્પિટિશનો પન થાય છે. એને મેં તો એટલું જ કેમ કે સંક્રત ની જે દોરી સંક્રાંત માં જે દોરી પાવીએ તો તે આપણે આ સારી બાજુ જોઈએ મતલબમાં વધારે કાચવાલી ન પાવવી જોઈએ કારણ કે આપણા હાથ પણ કપાઈ શકે છે. અને સંક્રાંતમા એટલી મજા આવે છે આકાશ આખું પતંગોથી ભરાયેલું હોય છે. અને લોકો આખી આખી બપોર તાપના તડકામાં રહીને પો પતંગો ચગાવે છે અને સંક્રાંત માં જે મીઠાઈઓ બનાવવામાં આવે છે. તે તો મને ખુબ પ્રિય છે જેમ કે ચકરી છે ઘોઘરા છે ખાખરા છે. તલ ના લાડુ છે મમરા ના લાડુ છે આ બધી વાનગીઓ બનાવવામાં આવે છે. એ તો મને ખુબ ભાવે જ છે અને મારા ફેમિલી સાથે પર આખો દિવસ તડકામાં કે કેપ એવું પેરીને અમે જે ડી જે મૂકીને નાચીએ છીએ અને કાઈપો છે વગેરે વગેરે બોલી છીએ તો મને તો ખૂબ મજા જ આવે છે. તમે કોઈ આવો બીજો કોઈ તેવાર મનાવ્યો હતો?
હા જેમકે તમે તેવાર ની વાતો કરો છો તો આપણા જે ક્રિશ્ચયન ભાઈઓ છે. તે લોકોનો તહેવાર છે ક્રિસમસ. જે ક્રિસમસ ઉજાવે છે એ લોકો પચીસ મી ડિસેમ્બરે. અ ક્રિસમસ એટલે એ લોકના જે ઈસુ છે તેનો જન્મ દિવસ થયો હતો ત્યારે એ લોકો જ ઉજવે છે અલગ અલગ ડાન્સ કરીને પ્રોગ્રામ જે લોકો ન ચર્ચ ચર્ચ છે. ત્યાં એ લોકો પ્રોગ્રામ રાખે છે અલગ અલગ રીતે જેમ કે ડાન્સ છે, નાટક છે. લોકો અલગ અલગ નાટકો પણ કરે ડાન્સ ની પ્રિપરેશન કરે ને એજ પછી ત્રણ ચાર દિવસથી થર્ટી ફસ્ટ જાય છે એ લોકો એ પણ પૂજવે છે. અ ક્રિશ્ચયન ભાઈઓ તો તમને એવો કોઈ તહેવાર ખબર હો તો તમે માહિતી ત્યાખીશો
હા ભાઈ તે તે લોકો ક્રિસમસ તો મનાવે છે પણ તે મહિનો એ લોકો ખુબ ધૂમધામથી મનાવે છે. અને એ લોકો પોતાના ઘરમાં લાઈટ લગાવે છે અને પેલે હું શું કેવાય એક્સ મસ ટ્રી લાઈટ લગાવે છે. અને જાત જાત નું ડાન્સ કરે છે શેન્તાક્લોસ બને છે. છે અને આવી રીતના એ લોકો ધૂમધામથી મનાવે જ છે અને ત્યારબાદ એ લોકો થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર મનાવે છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર તો બધા જ મનાવે છે. પણ ખાસ કરીને ક્રિશ્ચયન લોકો વધારે પડતું જ તે થર્ટી ફસ્ટ મનાવે છે અને તમને ખબર હશે કે જે આપણે તમે કીધું કે ગોળી પાડવા એ મરાઠીઓનો તહેવાર છે. એ લોકો ગોળી પાડવાના દિવસે ભગવાનની પૂજા કરે છે. અને એમ કરીને મનાવે છે મને તો ગોળી પાડવા વિશે કઈ ઘણી બધી માહિતી નથી પણ મને ખબર છે કે મરાઠીઓનો તહેવાર છે. અને એ લોકો ખુબ ધૂમધામથી મનાવે છે. અને ત્યારબાદ બીજો જો તહેવાર આવતો હોય છે. તમને ખબર છે કે જય જગન્નાથ ભગવાન ની રેલી તો તેમાં લોકો મોટું એવું વાહન હોય છે શ્રી જય જગન્નાથ ભગવાનનું તેના લોકો પોતાના હાથ થી એવું ખસેડે છે. અને ઘણા બધા ડી. જેઓ મૂકવામાં આવે છે. કેટલાક વ્યક્તિઓ તેમાં ડાન્સ પણ કરે છે. અને ત્યાં ઘણા બધા શ્રદ્ધાળુ આવીને ભગવાનની પૂજા કરે છે. સારું તો ભાઈ આપણે મળીએ આગળ પણ આવી રીતે ઘણા બધા તહેવારો વિશે વાતો કરીશું.
સારું ભાઈ સારું